હા બોલો કેવું ચાલે હમણાં તમારું.
કઈ નઈ બસ જોઓને જોર શોર માં કરી રહ્યો છું. ધંધો. ધંધો જોરશોર માં ચાલી રહ્યો છે હવે.
શેનો ધંધો કરો છો તમે.
અને આપડે મંડપ ડેકોરેશન.
અચ્છા તો મંડપ ડેકોરેશનમાં તમે એટલું બધું. બઉ જોર ચાલતું લાગે છે નઈ.
અરે અત્યારે સિઝન હતી ને તો કેટલા પાંચ છ ઓર્ડર મળ્યા તો પછી વસુલ કરવા પડે ને આપડે.
હા એ તો તો કરવું પડે તમારે કેવું આમ બધું. અ માણસો બાણસો બધું એનું. સાધન ને એવું બધું હશે ને લાવા લઈ જવા માટે.
સાધન તો કેવું પોતાનું ટેક્ટર છે. માણસો માં તો કેવુ કે દર સિઝનમાં તમારે ગોતવા જ પડે. અને એટલા બધા એટલા બધા કોન્ટેક કરવા પડે ને તમે. કોન્ટેક કર ત્યારે તમારે દસ પંદર મળે. ને ખાલી મંડપ નું એવું નહી. બધી ફિલ્ડમાં અત્યારે તો એવું થઈ ગયું કે ભાઈ મજૂરી. મજૂરી બધાને કરવી નથી નોકરી કરવી છે. અને બી વગર કઈ ભણ્યા વગ ભણ્યા ભણ્યા વગર.
હા એ તો ભ‌ઈ ના મેળ. પડે ને એમ કે તમારે નોકરી બી કરવી છે, કમાઉ બી છે. અને પાછું બધું કરવું છે તો પછી એ તો ના મેળ પડે. બેઠા બેઠા તમ
એજ ને એટલે આવું છે આ તો.
હવે તમારે જુવા ને હવે. માગ્યા વગર તો માય ના પૂરશે એવી વાત છે કે ભાઈ તમે કામ નહી કરો. તો પહીં તમને કોઈક બોલાવે બી ના, કે ભઈ ના આવો. એવી વાત આ તો.
હમ્મ એજ ને. જોવા જઈએ ને તો મારો બિઝનેસ ઉભો કરવામાં મને એટલું સ્ટ્રગલ કર્યું છે ને સ્ટાર્ટિંગમાં. એટલું ફેલિયર નો સામનો કર્યો મેં કે ભઈ. ઓર્ડરો નોતા મળતા એ ટાઇમે તો આપડણે નવા હોઈયએ એટલે કોઈ આપે ઉપર વિશ્વાસ ના કરે. કે ભાઈ આને આપવું ના આપવું લગ્ન પ્રસંગ નો ઓર્ડર બગાડશે મારો. પછી ઘણા બધા પ્રશ્નો હોય અને પછી કે મજૂર બી ના આવે તમારે કે કઈ રીતે કોન્ટેક કરો તમે. કેમ કે તમારા પાસે કોઈ સોર્સ જ નથી. મજૂર વર્ગને કોન્ટેક્ટ કરવાનો. કેમ કે આ કામ માટે સ્પેશિયલ કારીગર આવે. કે ભઈ તંબુ ઊભો કરવા નો હતો આપડે વિચારીએ કે ભઈ ગામડા માંથી ઉપાડીએ પણ એમ ના થાય, એમના મજૂર ક મજૂર અલગ આવે મારવાડી મારવાડી મજૂર આવે ને, એ લોકો આમાં એક્સપર્ટ હોય.
હા અચ્છા. એટલે એવું પાછું કે અમારે અલગ માણસો જોઈએ એવું.
હા.
અચ્છા. અને તમે આમાં હેલ્પ કરતા હશો ને જોડે-જોડે પણ?
હેલ્થ તો કેવું કે મેં ધંધો સ્ટાર્ટ કર્યો ને ત્યારે માર્કેટમાં કોઈ હતું નહીં મતલબ એકાદ બે જણા જ હતા. એટલે એ પાછા પહેલા થી ચાલી રહ્યા તા, અને મેં નવું ચાલુ કર્યું તું એમને જોઈ ને. તો મારે સ્ટાર્ટિંગમાં બહુ સ્ટ્રગલ કરવી પડી. એ માણસો ક્યાંથી લાવવા, ક્યાંથી, કેમકે પેલા આપણા કોમ્પિટટર હોય આપણી હેલ્પ તો કરવાના નથી.
ના એ તો ના કરે, એ તો એમ ક્યે કે એમનું તો આવું છે હજુ મંડપ હજુ જૂનો-જૂનો બીજાનો કોઈ કે સેકન્ડ હેન્ડ લીધેલો છે. અને એવી બધી વાતો કરીને તમારી વસ્તુ ના નીચી પાડે.
હા એ જ. અને કેવું કે મંડપમાં તમારે તમને કાપડ જોઈતા હોય, ટ્રસ્ટ જોવે. પછી ઉપર આપણે ઉપર આપડે લગાઈએ એમાં ફૂલ વાળા ઘણા બધા વેરાયટી વાલા આવે, પછી સાઈડ બોર્ડર આવે. પછી ની ચે પાથરવાની એક આ નેટ જોઈએ. આવું બધું આપણેે શું કે એ ટાઈમે આપણે લગ્ન માં જઈએ એટલે ખબર હોય, પણ હવે કયા કલર લેવા કઈ રીતે મેનેજ કરવું, એ બધું કોને આઈડિયા ના હોય.
હા, ઈતો છે કેમ કે આપડે પેલા આવી રીતે કોઈની જોડે કોઈના આમ હાથની કામ બી ના કરેલું હોય, એટલે કઈ મોટો ખ્યાલ ભી ના હોય. અને આપડે ન્યુ ન્યુ એમને એમ ચાલુ કરી દીધું આપડી જોડે ફંડ છે તો કરીએ ચાલુ અને કર્યો અને અમેએ પાછું. આવું બધુંજ જોવું પડે અને છેલ્લે જો ના જોઈએ તો પછી એ થાય એટલે એના માટે શોધવું પડે ને બધું સર્ચ કરીને કરવું પડે. અને તમે એ કર્યું એટલે અત્યારે થયું બી ખરું બધું.
હા, એટલે થયું એટલે કઈ એવું મતલબ એવું નથી કેઈ મહેનત નથી કરી. કેમ કે કેવું હતું અમે ખબર બે ત્રણ મેં ધંધા પેલા સ્ટાર્ટ કર્યાતા પણ થોડો ફેલિયરનો સામનો કરવો પડ્યો તો મારે ને ઘણા બધા પૈસા બી ડૂબ્યાતા. પૈસા તો એક વાર સમજીએે પણ ટાઈમ બગાડ્યો તો મેં ધંધામાં બે બે ત્રણ ત્રણ વર્ષ આપ્યાતા એટલે છ વર્ષ જેવા બે બગાડ્યા હતા બીજા ધંધામાં જેમાં કશું મને પ્રોફિટ ના મળ્યું પછી આમાં કેવું હતું કે ભાઈ બાર મતલબ. અલગ અલગ આપડે સિટીમા તે રાજ્યમાં જઈને હું જોતો કે કઈ રીતે ચાલે છે. કઈ રીતે લગ્ન પસંગ કરે છે લોકો પછી એક્ઝિબિશન હોય મંડપના તો એમાં પાર્ટ લીધો પેલા મે કે ભાઈ શું આવે આમાં કઈ રીતે ઓર્ડર લેતા હોય લોકો. કઈ રીતે વસ્તુ મંગાવતા હોય ક્યાંથી મંગાવીએ તો સસ્તું પડે. કેમ કે આપડે હર ખુરશીઓ મંગાવી હોય તો કઈ ચાર પાંચ તો મંગાવી નહી. હજાર બે હજાર ખુરશીઓ જો એ મોટો મંડપ કરવો હોય તો તમારે
હા એટલે એ બધું તો
બનાવવા પડે ને
હા. એટલે બધું કરવું તો પડે મંડપ છે બઉુ મોટું વસ્તુ કેવાય ક નાનું એવું તો નઈ કે આટલું કર્યું ને એક આ દુકાન કરી દુકાનમાં બેઠા અને આ બધી વસ્તુઓ આલી કે ઘરા ગો લઈ ગયો. આનું આટલું છે તો આ લખી દીધું આલી જશે કાલે એવું નઈ. કે ભાઈ આમાં તો આટલું છે તો. પેલી તો ઘરા કેવું કે દુકાન હોય દસ પંદર રૂપિયા હોય. ની વસ્તુ લઈ જાય કે પ. પચાસસો ની લઈ જાય તો ભાઈ એ ઉધાર ના આપે તો એ ચાલે. પણ આમાં તો કે ઓપડપ છે ભાઈ રકમ બી મોટી હોય જો મોટા મંડપ હોય એ રીતે કે લાખ બે લાખ પાંચ લાખ દસ લાખ જે જેવો માણસ સામે વાળો તો પછી એમાં બી. જોવું પડે કે પેલા તમે બાનુંુ આપવા કે ભાઈ આટલા તમને પેલા મંડપ પેલા એટલે કે લગ્ન પેલા કે ગમે તે જે એમનું જે હોય એમના પહેલા અડધું આના પછી એ રીતે મહેનત કરીને કરવું પડે જે ના આપે તો આપડા તો પૈસા ગયા અને ધક્કા ભી ખાવા પડે ને એવું બધું અમુક જગ્યાએ થાય.
હા એવું મેં ખાસી વાર નોટિસ કર્યું કે ભાઈ અમુક છેને. કેવું કેમ ઓર્ડર હોય ને એમનો તો એ ટાઈમે મીઠું મીઠું બોલે તમારા જોડે કામ બી કરાવે જે ના લખાય હો એમને એ બી કામ કરાવે અને પછી પૈસા પણ ટાઈમ આવે ને એટલે પછી. એ ભૂલો કાઢે કે ભાઈ તમારે તમાર તો આમ હતું તમાર તો આમ હતું તમે પેલું નતું કર્યું. મેં તમને દસ વાર કીધું તોભી ના કર્યું. એવું બી આપડેને એક બે વાર કીધું બી ના હોય પણ હવે આપડે કેવું કે પૈસા લેવાના હોય. એટલે એ ટાઈમે આવું ના બોલી દે આપણને
હા એટલે એના લીધે આપણા થી કઈ બોલાય બી નહી અને બોલીએ તો કે ઝઘડો કરી એમ કરીને. પે બી નહી. આપડણે કશું કરી બી ના શકીએ પાછા માથા ભારે ફરેલા માણસ હોય એવા જ આવું બધુ દૂ તોતો કરે કે જઝડા વાળ ના આ આવડધી વસ્તુ
હા એ જ નને ભ ધંધો લઈને બેઠા જા તમે લોકો પાસેથી પૈસા ઉભરાવાના એટલે નમ્રતા થી વાત ના કરો પેલા. તો તમે એને અ લોકો વાત સાંભળે જ નહી તમારી અને પૈસા આપવાની ત દૂરની વાત તમને ઘરમાં એ એવી ના તેડવા દે તો ભઈ જતા રો નહી આપવા.
હા એ છે અને એમાં તો પાછું અમુક કેવું હોય કે તમે જો સરખી રીતે આવું બધું કર્યું હોય. તો તમારા ધંધા બી પછી ઇફેક્ટ પડે કે ભાઈ આ માણસે તો આવું કરીએ તો. તો હવે આની જોડે કે એમનો આપડા કરયર કઈ ધંધો ફરીથી આની જોડે કે આ નવું મંડપ મગાવાઈે કે્યા આ નની આવ. અમના જોડે થી આ વસ્તુહીએ કે આ કરાઈ પછી બી એ લોકો પાસે બ ગ બે જણા ને ગયા કે ભાઈ આના ત્યાં ના જતા આ તો આવું કર્યું તું હવે તો હવે ના જવાય ઈ રયો ઈ ઈ રીતે પહિ તમારી એવી અ ધંધો બગડેને એવું થાય.
હા એજ ને લોકો આખી વાત ના કરે કે ભાઈ મારે આવું હતું એટલે આવું એને કર્યું તું. એ તો એમજ કે કે ભાઈ આને આવું કર્યું. અને લોકો તો કેવું કે વિશ્વાસ કરી લે કે ભાઈ કર્યું હશે એને તો. એવું ન જુવે કે ભઈ એમ એમને એમ તો વ્યક્તિ કોઈ ઝઘડા કરે નહી.
હા એજ ને અલા પાછું લોકો ભરોસો બી કરલે કે ભઈ એક જ જણ થોડી ના પડ્યો છે માર્કેટમાં બીજા કેટલાય છે એમના ઉપર ચડિયાતા એમની જોડ જઈશું.
હા અને પછી કેવું કે અમુક જગ્યાએ સારા લોકો ભી હોય તમે સારી સર્વિસ આપો ને તો તમને એક્સ્ટ્રા પેમેન્ટ ભી આપે કે ભઈ તમે અમારો પ્રસંગ બગાડવા નહી દીધો અને તમારી પૂરી હાજરી છે અહિયાં.
હા જે બી પ્રોબ્લેમ આ તમારા આ વરસાદ તાત્કાલિક પડે તો બી તમે મેનેજ કર લીધું કે ભઈ આગાહી કે કઈ એવું કશું હતું નહીં તો બી તમે એમને વોટર પ્રુફ નતો નાખ્યો મંડપ પન જેવું વા આયો વરસાદ ની આગાહી જેવું થયું. તો તમે આ વોટરપ્રુફ નાખ્યો અને તમે અમારો પ્રસંગ બી બચાઈ લીધો. કે આજે જ હતો ને આજે જ આવું બધું કરીને મહેનત કરીને. એવું બધું બી થાય અમુક વખત.
હા અને ઘણીવાર તો કેવું થતું હોય કે ભઈ કઈ એક જગ્યાએ પ્રસંગ છે તો હવે અચાનક આંધીને બધું વરસાદને બધું આઈ ગયું તો અમાર તો બધું નુકસાન આવેને? ને કેવું કે ઓર્ડર તો હવે પચા સાઈઠ હજારનો છે પણ માલ તો થોડી એનાથી દસ દસ ગણાનો તો માલ બાંધ્યો હોય આપડે.
હહ
એટલે નુકસાન આવે ને તમાર. તો લપેટી નાખે એક એક બી એ વાર નુકસાન આયું ને તો તમે પુરા લપેટી જાવ. નોકરી જેવું નહી કે ભાઈ તમે એકદમ શાંતિથી બેસી જાઓ ને પગાર આઈ જશે. ધંધો લઈ બેઠા હો તમે તો ટેન્શન તમારા માથામાં ફરતું જ હોય.
હા એ તો જ્યાં સુધી તમારી વસ્તુ કે તમાર જે હોય એ ત્યાં સુધી સેફ ન હોય ત્યાં સુધી બરોબર છે. હવે ત્યાં જ તે અનસેફ ન હોય ત્યારે જ એ થાય પછી છેલ્લે તો.
હા ચલો બઉ વાતો કર લીધી આજે મલીએ પછી કોઈક દિવસ.
હા ચલો ચલો.